હલો.
હલો.
હલો હા કેમ છે. તમે મજામાં. હા મજામાં. તું કેમ છે બેટા. હુંય મજામાં. ઠીક. હમણાં તો શું કેવું કે છે તમારા ગામમાં વાતાવરણ.
બહ અત્યારે તો વાતાવરણ થોડોક આવજાવ આવજાવ કરે એટલે કે ઘડિકવાર પવન હોય ને ઘડી ગરમી થાયને એવું બધું હાલ
હા વાતાવરણમાં હમણાં બવ મોટો ફેરફાર થઈ ગયો છે નહી ક્યારેક બોવજ તડકો પડે છે તો પાછો ક્યારેક સાંજ પડેને ત્યાં તો વાદળા વાદળા થઈ જાય છે એટલે વરસા સાદ જેવું થઈ જાય છે.
હમ.
હમ એવું જ વાતાવરણ થઇ જાય અમારા ગામડે તો. થ હમ હમ અમારા શહેરમાં પણ
બપોરે ગરમી થાય અને રાત્રે પછી ઠંડી થાય જાય એટલે ડબલ ઋતુ જેવું વાતાવરણ થઈ જાય.
પછી ઠંડી થાય છે એટલે બોલ હા હા હા સાચી વાત અમમ તો તડકો હોય છે અને પાછું જો સાંજ પડેને ત્યાં આજે તો આજેય વાદળા થઈ ગયા છે પછી કેવું થાય કે વાદળા થઈ જાય એટલે વાતાવરણમાં થોડીક ઠંડક થઈ જાય છે. પણ પાછો તડકો ઠંડીને બધું ભેગું થાયને તો માણસો બીમાર પણ પડે આમાં પાછું કેવું થાય, કે ગરમી તો એટલી થતી હોય, તો માણસો ઠંડુ ખાય ગોલા ખાયને આઈસક્રીમ ખાયને એટલે પાછી ગળાની પ્રોબ્લેમ અને ઈન્ફેક્શન થઈ જાય વાયરલ થઈ જાય બધાને આવું બધું તો અમારી આજુબાજુ પણ આવું જ બધું હમણાં તો સંભળાય છે અને હમણાં તો એક દિવસ અમારે અમારા શહેરમાં એટલો વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું ને તમારે
અમારે એવું
અમારા બધો પાકને બધું વેર વિખાર થઈ ગયું છે. હા બવ વધારે પડતું જેવ માહોલ થઈ ગયો છે ને એટલે. હમ સાચી વાત. છે મે ન્યુઝમાં જોયું હતું કે ગામડાઓમાં તો પાક ઉપર બહ અ સર થઈ છે કારણ કે બહ બહુ ઝડપથી પવન ફૂકાણોને એટલે અમુકના ઘઉં ઊભા હોયને જીરું ઊભું હોયને એને ઘણું નુકસાન થયું છે આ તો ભઈ વાત કરુંને તો સિઝન એવી છે કે અત્યારે બધા લેડીઝો ઘરમાં મરચાં ને હળદરને એટલે મીન્સ કે મસાલા કરતા હોય અને ઘઉંની સિઝન એમાં આવું ખરાબ વાતાવરણ તો બધા ગૃહિણીઓને તો એટલી અસર થાય છે અને વાત કરીએને તો ઘરનું બજેટ પણ ખોરવાઈ જાય અને આખા વરસના ઘઉંને મસાલાને ભરવાની સિઝનમાં આવું વાતાવરણ થાય એટલે ઈ પણ ખરાબ થવાની બીક લાગે અને તમારે ખેડૂત ભાઈઓને તો વધારે આની અસર દેખાય કે તમારે તો ધંધા ઉપર એ અસર થાય ને.
હમ અમારા ધંધા ઉપર અસર થાય અને આ ઘઉં ન ની બધી અમે વાવેતર કર્યું તું જો એની ઉપર વરસાદ પડ્યો હોય તો બધા ઘઉં ખરાબ થઈ જાય આખે મહેનત ઉપર પાણી ફરી જાય
હા સાવ સાચી વાત છે એટલે આ માવઠું છે ને પણ આ બધું થાય છે તેના લીધે ખબર છે આ વાતાવરણમાં પ્રદુષણર વધતું જાય છે ને એના લીધે આ બધું થાય છે મને તો એવી ખબર છે એના માટે આપણે શું કરી શકીએ
હા વાતાવરણ ખરાબ થઈ ગયું એના માટે તો આપડે વૃક્ષારોપણને એવું બધું કરવું જોઈએ જેથી આપણને ઓક્સિજન વધારે મળી રહે અને આ કાર્બન ડાયોક્સાાઈડ ન પ્રમાણ ઓછું થઈ જાય ને એર અનેડું
વૃક્ષો વાવતા વાવતા કરવા સાચી વાત છે હમ આ અમારે પણ અહં છે ને એક વખત રેલી નીકળી હતી અમારા શહેરમાં જેમાં ઈ રેલી માં બધા ગાડીઓ ઉપર આમ કે ફ્લેગ લઈને મોટા મોટા બેનરો લઈ અને નીકડા ત્યા અને એ લોકો એવું જ ડિક્લેર કરતા હતા કે ભાઈ બધા વધારે વૃક્ષો વાવો તો વાતાવરણમાં ઠંડક વધે અને વૃક્ષો વાવા થી વરસાદ પણ સારો આવે અને આ જે ગ્લોબલ વોર્મ પ્રોબલેમ જે શરૂ થયો છે એનામાં પણ થોડો ફેરફાર થાય એટલે આમ તો આપડણે જોઈએ ને તો પ્રદુષણ જો આપણે વાતાવરણમાંથી ઓછું કરવું હોય તો એનો એક સચોટ ઉપાય છે બને એટલા ઝઝાં વૃક્ષો વાવો હું તો એવું બધાને કહ કે ભાઈ તમારો બર્ ડે હોય તમારી એનિવર્સરી હોય કે તમારી યાદગાર પડો હોય તે દિવસે કઈ ન કરવું એક વૃક્ષ વાવવું અને વૃક્ષ ખાલી વાવી ન દેવું ઈ વૃક્ષ વાવ્યા પછી એ મોટું થાય અને એની કાળજી લેવી એટલું મોટું થાય કે આપણે આપણા વર્ષ આપણા જેમ વરસ વધે ને એમ વૃક્ષના વરસ વધે એટલે જયારે આપણે ઉંમર વાળા થઈએ ને ત્યારે એ વૃક્ષ પણ સરસ ઘટાદાર થઈ ગયું હોય કે જે આપ આપણી આગળની પેઢી માટે આપણે એક ગિફ્ટ દઈને જઈએ આ બાબતે તારું શું કેવું છે બેટા
હમ તમારી વાત સો ટકા સાચી આ બધી
એ આવી કાળજી લેવી પડે કારણ કે વૃક્ષો એ માનવ જીવન માટે બહ જ જરૂરી
અને વૃક્ષો વાવા જોએ અને વૃક્ષોની કાપણી ઓછી કરવી જોઈએ જેટલા ઊંચો વૃક્ષો ઓછા કપાય એટલું આપડે ધ્યાન રાખવું જોઈએ શહેરી કરણ કરવું એ બાબત સાચી વાત છે. પણ જેને લીધે કે પર્યાવરણને જે ફેર થાય, ને ઈનો કરવો જોઈએ.
હ, હમ સાવ સાચી વાત છે. કે પીડું જોઈએળે સાવ સાચી વાત છે કે શહેરીકરણ પણ જરૂરી છે ઉદ્યોગો વધારવા પણ જરૂરી છે કારણ કે આ આધુનિક યુગ છે આ એકવીસમી સદી માં જો આપણે વર્લ્ડના બધા દેશો સાથે સાથે આગળ રહેવું હોય અને આપણા દેશનુંું નામ આપણે આગળ કરવું હોય તો ભાઈ ઉદ્યોગો તો ખાસ જરૂરી છે પણ ઉદ્યોગોની સાથે સાથે આપણે પ્રદુષણ ન ફેલાય એ ધ્યાન રાખવું પણ એટલું જ વધારે જરૂરી છે કારણ કે આપણે ઉદ્યોગો ફેલાવીને આપણને રોજગારી મળશે આપણને પૈસા મળશે આપણે સારું જીવન જીવી શકીએ એના માટેની બધી સવલતો આપણને મળશે પણ જો સારું વાતાવરણ નહી હોય તો આપડી હેલ્થ ખરાબ થશે અને જો હેલ્થ ખરાબ થાય તો આ બધા ઉપર શૂન્ય જેવી વાત છે કે આપણું સ્વાસ્થ્ય જો ખરાબ હોય તો આપણે આ કોઈ વસ્તુ એન્જય ન કરી શકીએ સાચી વાત ને
એકદમ સાચી વાત છે તમારી ઉદ્યોગો તો બનવા જોએ એ વાત બરોબર બરોબર છે તમારી પણ આ વૃક્ષોની એની કાળજી લેવી જોઈએ એ આપણા જીવન જરૂરી માટે બહ બહ ઉપયોગ છે ઉપયોગી બને છે
અને હું તેમમ ક વૃક્ષો છેને કેવાવા જોોએ. વૃક્ષો વાવીએે ને ઈ વાત સાચી છે. પણ વૃક્ષો વાવવાની સાથે સાથે જ્યાં વરસાદનું પાણી આવે છે ને ઈ પાણી નું પણ આપણે સંગ્રહ કરીએ ને એવી વ્યવસ્થા પણ આપડણે કરવી જોઈએ. જેમ કે અમારા શહેરમાં મોટા મોટી બિલ્ડીિંગો હોય. તો બિલ્ડિંગ થી ઉપર જે પાણી ઉપર અગાસીમાં જે પાણી ભરાય પછી નીચે એમ કે વરસાદનું પાણી એકત્ર થાય એના માટે એક મોટો ટાકો બનાવવો જોઈએ અને ઈ પાણી એમાં ભેગું થાય કે. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ઈ પાણી આપણે વાપરી શકીએ અને જમીનમાં પણ ઉતરે કારણ કે હવે તો કેવું થઈ ગયું છે શહેરમાં બધે પાકા રસ્તાઓ અને બધે કોંક્રીટ પથરાઈ ગયા છે. એટલે શું થાય કે બધે આવું કોક્રીટ ને એવું હોય ને તો જમીનમાં પાણી ન ઉતરે. પણ હું તો એમ કહ કે જમીનમાં પાણી ઉતરે ને તો વૃક્ષોને પણ પાણી મળી રહે અને જે આપણે જમીનમાંથી પાણી લઈએ છીએ. દ્વારા કે આવી રીતે જે બોરવેલ દ્વારા તો ઈ જમીનમાં પાણી હશે તો આપણને પાણી મળશે ને તમારા ગામડામાં તો વાતે બહ શાંતિ નહી.
હમ અમારા ગામડામાં કુવા અને ઘણી બધી
ઘણી પછી એવી સવલતો છે. પાણી ભેગું કરી અને જે પાણી સંગ્રહ થાય એનો અમે બહ સારી રીતે કાળજી ઉપયોગ જે જીવન જરૂરી માટે ઉપયોગી
અને કોઈ દિવસ પાણી
હમ પાણી ની કટોકટી ન રે સાવ સાચી વાત છે અમારે તો શહેરમાં શું થાય કે હવે ફ્લેટ સિસ્ટમ થઈ ગઈ છે ને અપાર્ટમેન્ટમાં એક સાથે પચાસ પચાસ સિત્તેર સિત્તેર અ ફ્લેટો હોય અ એટને પછી બધાને એમ કે એક જ બોરમાંથી પાણી જતું હોય તો જયારે ઉનાળો શરૂ થાય ને ત્યારે થોડુંક પાણીની તકલીફ પડતી હોય છે પણ મને ઈ વાતે ગામડું બો ગમે એક તો જોુઓ ને ગામડાનું વાત વાતાવરણે એ બો ગમે એટલું સરસ હોય ને શુદ્ધ અને એકદમ ચોખ્ખું વાતાવરણ કે સવારમાં તમે નીકળો તો તમને ઓક્સિજન ભરપૂરમાં મળી રહે જય્યારે સિટીમાં તો સવારે ઉઠતા આવે બધી બાજુ વાહનો વાહનો
એ વાત તો અમારા ગામડામાં આ બાબત્ય તો બો શાંતિ છે એકદમ સવારમાં ચોખ્ખો ઓક્સિજન મળે
પર્યાવરણ બો મસ્ત હોય તેથી બો મજા આવે ગામડા કરતા હુ અને તમારે ગામડામાં ઓર્ગેનિક શાકભાજી ફ્રૂટ એવું બધું પણ મળી રહે જયારે અમારે સિટીમાં તો ઓર્ગેનિક ગોતવા જવું પડે
તમારી સાચી છે અમારે અમારે બો શાંતિ છે આ બાબતે શાકભાજીની બાબતે બધું ચોખ્ખું અને ફેશ મળી રહે હુ તમારે શું ઘરની પાસે જગ્યા હોય તો વાવી દો તમે એટલે તમારા ઘર પૂરતુ તો તો થઈ જ જાય એમ
હમ એ વાત તમારી એકદમ સાચી
ના ના અમે વિચારીએ એક ઘર હોય પણ ઈન ફ્યુચર આપણે ગામડામાં પણ એક ઘર લઈ અને થોડોક થોડક ટાઈમે એટલે કે બે ત્રણ મહિને કે છ મહિને આપણે રિફ્રેશ થવા માટે પણ ગામડે જવું જોઈએ અને જે હું તો એમ ક ગામડાની હવા તો એટલી શુદ્ધ હોય ને કે આપણે બે ત્રણ દિવસ લઈએ ને તો આપડણે છ મહિનાનું આપણને અ વળતર મળી જાય એટલે અમે પણ વિચારીએ છીએ કે ગામડે એક નાનકડું ઘર લઈએ અને જયારે પણ ફ્રી થઈએ બે બે ત્રણ માટે ગામડેરીરસવા માટે આવીએ
એ વાત તમારી સા
એ વાત તમારી સાચી એકદમ ગામડમાં કરવું એ તમારા માટે બહ જ ઉપયોગી થઈ જાય હું અને તમારા જીવનમાં બો જ સારી સુવિધા મળી રહેલી શાકભાજી ફ્રૂટ એ બાબતે હમ હમ સારું ચાલે તો હવે આપડે ગામડે આવશું ને ત્યારે પાક્કું મળશું હો ને સારું આવજો મળ્યા ત્યારે આવજો આવજો આવજ